હમ
હેલો.
હેલો.
આવાજ આવે છે?
હા આવે છે. શું કરો?
કશું નથી બસ આ રોટલી બનાવી.
અચ આજ તો વરસાદનું બહ વરસાદ થાય એવી છે એટલે.
હા આજે વરસાદ બઉ આજે વરસાદ નું મહત્વ બહુ હ એહ ને. એવા સુંદર અને જીવન સાથે જોયેલા વિષય પર વાત કરીએ આજ વરસાદ ઉપર વાત કરીએ આપે.
હા
અ વરસાદની પ્રાકૃતિક અને અમૂલ ભેટ છે પ્રકૃતિને. વરસાદ વગર પૃથ્વી પરનું જીવન શક્ય નથી જો રીતે માનવ માટે શાય જરૂરી છે.
એજ રીતે ધરતી માટે વરસાદ જરૂરી છે. વરસાદ આવે ત્યારે સુકી ધરતી હરિયાળી ચાદર ઓઢી લે છે. નદીયા તાલાબો કુવો અને ડેમ પાણી બી ભરાઈ જાય છે. ખેડૂતોના ચહેરો ઉપર ખુશી આવી જાય છે. અને પશુ પક્ષી પણ રાહત મળે છે.
સારી વાત કહીએ એક વરસાદ તો આપણે જીવનનું મહત્વપૂર્ણ હિસ્સો છે. અને વરસાદની હોય તો લોક ગરમી ને આને મરી જ નાખે. પશુ પક્ષીને આપણે વરસાદ તો જરૂરી છે. પાણી ભારતમાં
અચ્ા
આપણે વરસાદ એક કૃષિ પ્રધાન ભારત આપનો એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશના ઘણા ખેતોમા ખેતો ઉપર વરસાદ રાખે છે. તો સમયસર અને સારો વરસાદ વરસાદ થાય તો ખેતી ખુબ સારી થાય સારી થાય છે. એ ગરુ ને ચોખા ને બાજરીને એ જો મક્કા ને કપાસ ને મુગફલી જેવા પાકો સારું ઉત્પાદ આપે છે. ને એને જો વરસાદ ઓછો પડે તો આપને દુ આપને સારું બરબાદ પરિસ્થિતિ સજૉય છે.
સાચી વાત અને તો એ છે ને આપણા દેશના અ ઘણા ખેડૂત અ ખેડૂત વરસાદ, વરસાદ આધાર રાખે છે. ખેડૂતો વરસાદ પર રહી જીયે છે, અને વરસ વરસાદ નો પ્રથમ વર્ષે અ પડે ત્યારે ધરતી માંથી, આવતી મીઠીની અ મીટ્ટીની સુગંધ બધાને ખૂબ ગમે છે, નાના બાલકો અ વરસાદમાં સમ રમવા નીકલે છે અને સાામને હાડી રખાવે છે બ કોઈ વરસાદમાં ગીત ગાવે છે અને કોઈ ગરમા ગરમ ભજીયા અને-અને ચા ન આનંદ મા-અ માંગે છે.
સારી વાત કઈ અને વરસાતો જોની અને પસ-આનંદ આપતો નથી. ને પન આ આપણા જીવન માટે જરૂરી પન છે. પીવાનું પાણી ને અને ખેતી ને ઉદ્યોગ ને અને વીજ નું ઉત્પાદન ને અન્ય પર્યાવરણ આ બધું વરસાદ પર આધાર રાખે છે.
સાચી સરસ વાત ને જો જંગલ હસો તો એ વાત કો અને વરસાદ પન સાચો સમય આવશે. એટલે રસ વરસાદ વાવલ નો અને જંગલ બચાવણા આપની ફરજ છે. જો આપણે અંધાધૂન વૃક્ષ કાપી નાખીશ તું વરસાદ નો ક્રમ બદલાય તો નઈ જાય શકે છે.
સારી વાત ક ને તમને આને વરસાદ થી તો વાતાવરણ પન ઠંડુ અને સ્વચ્છ બને કે ગરમી ઓછી થાય છે અને-અને પ્રકરતિ નવા જીવનથી ભરાઈ જાય છે. ડુંગરો ને જંગલો ને ખેત્રો ને અને બાગ બ-બગીચા હરિયાલા દેખાય છે. આ દ્રશ્ય જોઈને તો મન ઈત્તો પરસન થાય છે, બઉ પરસન થાય છે.
સાછી વાત કઈ. અને પણ વધારે વરસાદ પડે તો અ પૂરા ગામ આ-આવે છે આનો ગામો અને શેહરોમાં પાણી ભરાઈ જાય છે, રાસ્તા બંધ થઈ જાય છે ઘર ગરાનું નુકસાન થાય જાય છે અને પણ દા બઉ વરસાદ બી અ બહુ અ-પરેશાની લીય ન આવી જોય-આવે જાય આપણે જોવા માટે આવે અ-મ અમરેલી અને ભાવનગર અને બધા જગાએ અ દર વખતે બહુ વરસાદ પડે છે તો અને રીતે અ વરસાદના રીતે પરેસાની પન બહુ થાય છે. લોગોમે અને ખેડૂતોમાં
હા સારા વાત કઈ છે અને રસ્તા બંધ થાય છે અને ઘરોનું નું નુકસાન થાય છેને એને ઘણા લોકાને તો તકલીપ પડે છે એટલે આપને વરસાદ ના પાની પાની નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ને અને ગામો અને શેરોમાં પાણી ભરાય છે
સાચી વાત કઈ. ઓ તો હતો જ ને?
હા. વરસાદ નું તો પાની બચાવવું ખુબ જરૂરી છે અને રેન વોટ દને હાવસ્ટિંગ જેવી પત્તિઓને આપ-આ-અપનાવીને પ આપને ભવિષ્ય માટે પાની બચાવી શકીએ. ને પાની બચાવું છો તો જીવન બચાવું છો.
સાચી વાત તો હ નહ કેમ કે વરસાદ અ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે ને આપણે તો વરસાદ અગર પૃથ્વી પર જીવન અ રહી શકીએ તો વરસાદના રીતે રહી શકીએ તો આપણે પાણી તો બચાવવું જોઈએ.
હમ સારી વાત કહીએ આપણે વર વરસાદ આવતા મુજબ પ્રકૃતિ પરકરતીનો નજરો બદલી જાય છે, સુકી ધરતી હરિયાલી બની જાય છે. ઝાડ પાન નવા જીવંતી ખીલી ઉઠી છે ને, બગીચ તો તેઓમાં ફૂલો ખીલવા લાગે છે. નદીન, તલાવને, કુવા ને અને ડેમ પાણીથી ભરાઈ જાય છે, આ બધું જોઈને તો મનમાં આનંદ થાય છે.
પછી વાત કરી અને ખેડૂતો ચહેરા પર ખુશી આવી જાય છે અને પશુ-પક્ષ થી પણ રાહત મળે છે, બારીશ વરસાદને કારણે.
સારી વાત કહી, અને ખેડૂ માટે વરસાદ તો ગામના આશીર્વાદ સમાન છેવરસાદ સમયસર આવે તો ખેતી સારી થાય છે. ને ખેતરોમાં ધાનને, મક્કાને, બાજરીને, કપાસને ના પાકો લહેર લહેરાતા જોવા મલે છે, સારા પાક ખે તુ ની આવક વધે છે, ને અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે.
સાચી વાત.
વરસાદ તો ફક્ત ખેતીના ફાયદા નથી થતો પણ પશુ-પક્ષીઓને પણ જીવન મલે છે, પશુ પક્ષીઓ જીવ ખુશીથી કલ-કલ કલરવ કરે છે ને મોર વરસાદના મોસમમાં નાચે છે. ને અને ગાયને, ભેસને અને બીજા પ્રાણીઓને તાજું ઘાસ મળે.
સાચી વાત કરી, સરસ વાત કહી, આ તો હોઈશના વરસાદનો અ બઉ મહત્વ છે, અને વરસાદ વખત આપણો આનંદ આપણો નથી પણ આપણા જીવન માટે જરૂરી પણ છે. કેમ કે, જીવાનું પાની ખે થી ઊધું બધું વરસાદ પર આધર રાખે છે, તો એનો અ મહત્વ આ પણ સમજવુ જોઈએ. કે અ પાણીનો બી બચાવ કરવો જોઈએ.
સારી વાત કઈ, અને પણ વરસાદની સાથે સાવધાની રાખ રાખવી પણ જરૂરી છે. વરસાદના દિવસોમાં ગંદુ પાણીને જવા જમા અથવાથી મચ્છર વધે છે ને અને ડેન્ગ ગ્યુ ને, મલેરિયા ન જેવી બીમારીઓ ફેલાય છે. એટલે આપને આસપાસની સફાઈ રાખવા જોઈએ. વરસાદના તો વરસાદના તો મોસમમાં વીજળી ચમકે ને ત્યારે ખુલ્લા મેદાનમાં તો ઊભા રેવું જોઈએ, ઊભા ની રેવું જોઈએ. મોટા ઝાડ નીચે ઊભા રેવું પણ ર પણ હોય શકે છે. ને અને નાના બાલકો એ વધારે પાણી ભરા-ભરાલ્યા તાન મ રમુ ન જોઈએ.
સાચી વાત કે.
વરસાદ તો આખોને જલ તું બે પરિવર્તનના કારણે ક્યાંક ખુબ ઓછો અને ક્યાંક ખુબ વધારે વરસાદ પડે છે. આથી આપણે પર્યાવરણ બચાવવું જરૂરી બની ગયું છે. વધારે માં તો વ વધારે વ્ર વ્રક્ષો વાવવા ને પાણી બચાવુ ને અને ઓછું કરવું ને આપણી
સાચી વાત કઈ આઈ તમને. હવ તો કે પણ વધારે કેમ કે, વધારે વરસાદ ભી અ બ આવે તો બઉ નુકસાન પડે છે. કે ગામો અને શહેરો પાણી ભરાઈ જાય છે, રસ્તા બંધ થઈ જાય, ઇસ સ્કૂલો બંધ થાય છે અ લોકોને બહુ પરેશાની નો સામનો કરવો આપ અ પડે છે તો પ્રકૃતિ ન સંતુલન રાખવું બી બહુ જરૂરી છે જ્યાદા વરસાદથી પણ સારો નથી
સારી વાત કહી આપને વરસાદ તો આપને શીખવાડે છે કે પ્રકૃતિ સાથે પ્રેમ કરશું તો પ્રકતિ પણ આપને જીવન જીવન આપશે
સારી બેઠ પઈ ચાલો સારું છે